હલો. કઈના ભાઈ બસ આ ભજીયા ખાઈ રહ્યા તા વરસાદના.
એવું એમ બહુ વરસાદ જ છે.
ના ના બઉુ તો નથી, પણ આવે છે.
હમ્મ. બસ શાંતિ?
શાંતિ. અમાર તો શાંતિ છે. તમે કોહ?
બહુ શાંતિ. અરે! એવું ખબર છે. અમારે અહિયાં એક ભાઈ વરસાદ આવે પીવા બેહી ગયા બોલો?
એટલે આ વ્યસન વસ્તુ ખૂટી ગયા.
એજ ના ભાવી. વ્યસન વાસ્તુ બઉુ ખોટી?
હા આ બધું વસ્તુ કેવું કે ઘણા લોકો વરસાદ આવે કા તો પછી કંઈક એવી નાની એવી વસ્તુ ગોતે કે ઓકેઝન મનાઈ શકે આનું
હમ્મ અરે એ તો ભાઈ આ દર શનિ રવિ પીવા જઉં પડે ઍમને. ઍ વિકેન્ડ હ. વીકેન્ડ છે તો કે હવૅ પી લેવાનું યાર વીકેન્ડ તો યાર બે સાત સાત દિવસે આવશે તો યાર રૉજ પીવાનુ શરીર બગાડવાનું યાર.
એજ ને યાર સાત દિવસે પીવાનું અને એ બી કેવું હવે પીતા હશે એટલે કંટ્રોલ બી નહીં રાખતા હોય.
હ એજ ને ભાઈ અત્યારે તો એ રયા ઇંગ્લિશ પીવે છે બરોબર. હાલ એમની જોડે પૈસા છે પછી ધીરે ધીરે કેવું કે આવ જે દારૂ પિતા ને એ લોકોનો એવું હોય કે પેલા સારી સારું બ્રાન્ડનું પીવે પછી ધીરે ધીરે પૈસા ઓછા થાય એટલે થોડું થોડું નીચી ઉતર થી બ્રાન્ડ નું પીવાનું ચાલુ કરે. અને છેલ્લે એકદમ દેશી દારૂ પીવાનુ ચાલુ કર દે એટલે શરીર હાવ બગડી જાય ભાઈ.
હા એ તો છે તમારું લીવર એકદમ બગડી જાય. અને ધણ ઘણા સમય સુધી તમે પીવા નુ ચાલુ રાખો ને તો એવો બી ટાઈમ આવી જાય કે તમારે લીવર કઠાઈને નવું નખાવું પડે અને અત્યારે તો કેવુ ખબર કે લીવર એટલું મ મળતા નથી કે તમે એક્સચેન્જ કર કે ટ્રાન્સફર કરી શકો.
એવુ એમ લિવર એક્ષેન્જ ને ટ્રાન્ફર બી થાય?
હા એટલે કદાચ હા હોતી હશે પ્રોસેસ હવે આવી છે એટલે
હા હ હ.
બધું અત્યારે તો બદલાય જ છે ને ભાઈ શું નથી બદલાતું.
હા એજ ને ભાઈ. અને આ પછી એ લોકોને શુ એક નો સોના ભાઈ અપાય જે દારૂ પીતા હોય ને એમને એમને સિગરેટ નો બી નશો હોય પછી આ સિગરેટ પીતા પીતા એ ભાઈ નું કેવું કે સિગરેટ પીવેને ત્યારે એક ડાયરેક્ટર કરીને એક આવે છે પડી પીએ તા બોલો.
હા એ વાત સાચી ઘણા લોકોનું એવું હોય છે કે સિગરેટ પીવે અને સાથે સાથે પડીકી તો મોઢામાં ચાલુ જ હોય. એમનું એવું કેવું કે તમાકુ ખઈએ ને બોલો બોલો.
હા હા બોલો બોલો ભાઈ. એજ ને ભાઈ પડીકી હવે પ અહ જોવો ને પંદર રૂપિયા ની સિગરેટ આવે ને પડ અહ પાંચ રૂપિયા ની પડીકી આવે એટલે વીસ અને દિવસની નવ થી દસ વાર સિગરેટ પીવા જોવે એટલે તમે જોવો ને વિચારો દિવસ ના બસ્સો રૂપિયા બરોબર. અને વીકેન્ડ ઉપર એમને ન દારૂ પીવા જોઈએ. એટલે. બસ્સો અને હજાર રૂપિયા એટલે છ હજાર. અને ચાર હજાર દસ હજાર તો એમને વ્યસન માં જતા રહ્યા દર મહિને બોલો.
હા એજ વાત હે અત્યારે લોકો એવું માન તા હોય કે સિગરેટ પીએ ને એટલે આપડો સ્ટ્રેસ ઓછો થાય અને એન્ઝાયટી ઓછી થાય. પણ એવું નથી હોતું તમે ઘણી બધી એવી એક્ટિવિટી છે જેનાથી સ્ટ્રેસ અને એન્ઝાયટી ઓ છી કરી શકો છો. જેમકે વોક કરવા જાવ મ્યુઝિક સાંભળો અને એવી ઘણી બધી પ્રવૃત્તિ છે જે. તમે ધ્યાનમાં લઈ શકો છો. અને બીજી એવી વસ્તુ કે તમે જેમ કીધું કે પૈસાની ગણતરી કરી તમે. હું જ કઉ ને તો પૈસા ની ગણતરી તો સાઈડ માં આવી. સૌથી પેલું નુકસાન તમારૂ હેલ્થ ઉપર થાય છે. અને એનાથી બી વધધારે નુકસાન તમારા પરિવાર ઉપર થાય છે.
એજ ના ભાઈ દારૂ પી ને આવીએ નાઈ પછી કેવું ખબર ઝઘડા થાય ઘરે એમ. ઝઘડા થાય પછી ફેમિલી ન ફેમિલી પેલું. જે બોન્ડિંગ હોય એ બી ધીરે ધીરે તૂટવા માંડે. પછી એક ટાઈમ આવે કે આપડા વાઇફ થી આપણે આપણા વાઈફ આપડાથી. ખુશ ના હોય પછી એ જતા બી રહે બોલો. કેટલા બી છે આ દારૂ ના કારણે. કેટલા લોકો ના હ ઘર તૂટી ગયા છે દારૂ પીને આવે ઘરે આવે પછી. મારામારી કરે ઝઘડો કરે એવું કરે છોકરાઓને બોલે એવું બધું કરે ભાઈ.
હા એ તો વાત સાચી તમારી પણ કેવું હોય કે દારૂજે. પીને આવે ને એમને કઈ ખબર જ ના હોય કે શું બોલવું શું ના બોલવું. એ એમનું કેવું કે ઘરે ગયા. વાઈફે પૂછ્યું શું પીને આ્યા હ કરીને હુંઈ જાય. પછી સવાર ઉઠે એટલે ઝઘડો. ચાલુ થાય એમનો કે કેમ આ બધું કરો કેમ નહી અને પછી ઝઘડો વધી જાય કે, મારા શોખ છે હું કરું ને આ તે અને પછી કેવું હોય કે બે લોકો ઝગડે ને. એમાં બાળકો ઉપર બી ગંદી અસર પડતી હોય.
હા બાળકો ઉપર બી બહુ ગંદી અસર પડે ને ભાઈ આ જોઓ ને. હવે એમના એકલા નો ખાલી વ્યસન નો જ ખર્ચો દસ હજાર છે. બીજો ઘર ચલાવવાનો છોકરાની સ્કૂલ ની ફીસ ને એ બધું તો અલગ જ. એમની વાઈફ નો ખર્ચોને એ બધું અલગ જ. હવે એના માટે કેવું થાય. કે આ લોકો એક એવી કોઈક એવો રસ્તો હો જ કે જેના થી જલ્દી પૈસા મળતા હો. જેમ કે જુગાર રમવું ને એવ બધું ચાલુ કરશેે સાઈડમાં દારૂ પીધુંય એ લગભગ તો જુગાર રમતું જ હોય. એટલે એમને શું કે એક બાજીુ રમીને લાખ લાખ રૂપિયા આઈ ગયા. એટલે શું બે મહિના નું નીકળી જાય. એ પછી અમને ધીરે ધીરે સારું લાગવા માંડે ને પછી એક વાર જીતે બે વાર જી લત લાગી જાય. પછી એવું ટાઈમ આવે ને કે બધું હરી જાય ને એટલે એકદમ પાયમાલ થઈ જાય ભાઈ આ લોકો.
હા એ વાત સાચી તમારી કે ભાઈ એક વાર ન જ લાગી ગઈ કોઈ બી વસ્તુ ની. પછી એના પાછળ ખર્ચો કરવા માટે તમે. તમારા નોકરી ના પૈસા કે તમારા ધંધા ના પૈસા પૂરા ના જ પડે. એટલે તમે આ બધા જે કાળા કામ કરવાનું ચાલુ કરો તમે તો ખાલી જુગાર નું. કીધું પણ લોકો ઘણી નીચી હદ હુંધી પડી જતા હોય છે પૈસા કમાવા માટે અને પછી એમને ધ્યાન બી ના હોય કે સમાજમાં શું ઈજ્જત રહેશે એમની કશું નહી. એમને એટલું જ કે મારે પૈસા જોવશે અને એ પૈસાથી હું વ્યસન કરીશ.
એજ ને ભાઈ પૈસા માટે શું શું કરવા માંડે છે માણસ. તેવ અમારા ગામમાં જ છે એક એક ભાઈ હતા, એ પુળા ચોર બોલો દારૂ પીવા માટે. વીસ રૂપિયાનો દારૂ આવે દેશી દારૂ બુટલી એ પીવા માટે પુળા ચોરે, પુળા ચોરા હો પછી પકડાઈ જાય તો માર ખાય. માર ખાય એટલે પછી જેલમાં જાય, પોલીસ વાળાને કમ્પ્લેન કરવાના જ છે ચોરી કરવાના એટલે. પછી એ થોડા દિવસ ના પીવાના પછી બહાર બાર આવે એટલે પહ્ પાછું પીવાનું ચાલુ કરતા દે ભાઈ.
એજ વસ્તુ છે ને ભાઈ કે એ આ ચોરીના ધંધા કરે, હવળા બીજા ઘણા બધા ધંધા કરે હવે ચોરી કરો તમે એ કઈ સારી બાબત નથી તમે જે ચોરી તમારા વ્યસન માટે કરો એના કરતા વ્યસન જ બંધ કર દો ને, એક તો તમે વ્યસન કરીને તમારું શરીર બગાડો, અને ચોરી કરીને તમારી ઘરની જે ઈજ્જત છે કમાયલી એ બગાડો
હમ, એજ ને ભાઈ આ ચોરી ને એ બધામાં તો પોલીસ હવે કેવું દારૂ દારૂડીયા હોય ને એમના પર અમુક વાર વધો ગુસ્સો આવે ને લાઠી ચાર્જે કરે ને એવું કરે. અને હું આગળ પાછળ લાગી ગયું તો એમાં મોત બી થઈ જાય એમને બોલો!
હા, એજને અને કેવું કે આ બધા જે વ્યસન કરવા વાળા છે ને એ પાછા એવું બી નથી હોતું કે ટ્રાય ના કરે એક એક ટાઈમ આવે ને એટલે એમને અહેસાસ થાય કે હવે મારાથી છોડવું પડશે. ફેમિલી ઉપર નજર જાય પણ એમને એ હદે નશા ઉપર પોચી ગયા હોય ને પછી સુ એમના પાસે એક કોઈ રસ્તો જ નથી હોતો કે એ છોડી શકે. કેમ કે આ વસ્તુ એવી તમને મગજમાં જકડી લે ને કે તમારે બીજી વાર ના પીવું ને તો તમારું આખું શરીર તૂટે તમને ખબર જ ના પડે કે શું કરવું, શું ના કરવું તમારે પછી જોવે જ
એજ ને ભાઈ.
બોલો, બોલો.
એજ ને ભાઈ આ ઘણા લોકો ક્યા પી ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા હોય છે
હમ.
એ બી બઉ ખરાબ બાબત છે ભાઈ કે હવે પી ને ચલો ચલાવે તો બરોબર છે જોકે નાજ ચલાવુ જોયે પી ને ક્યાક થોક મૂકી લે અરે તમને તો નુકસાન થવાનું જ છે પણ સામે વારી થર્ડ પાર્ટીને ભી નુક-નુકસાન થવાનું જ છે ને ભાઈ.
હમ, એ બી થાય અને બીજું કેવું કે પીને લોકો તમાસો કરતા હોય છે માર્કેટમાં કે ગમે ત્યાં તમે જુઓ ને તો ઘણા બધા લોકો પીને તમાસો કરવાનું ચાલુ કર દે પછી રસ્તા ઉપર આમ તેમ ફરવા લાગે, તો હવે એ ક્સિડન્ટ થાય ને તો પાછું ભૂલ ભૂલ કોની કે ગાડી વાળા ની કે એને ધ્યાન રાખવું જોઈએ પણ હવે ગાડી વાળો શું કરે પીલો પિલો પીને આમ જતો ઓય, આમ જતો ઓય તો એને ગાડી વાળા ને જજમેન્ટ જ ના આવે ને કે કઈ બાજુ ગાડી લેવી
હમ, અને એમાં એમાં એક્સિડન્ટ થઇ જાય અને પછી અ કોર્ટના કેસ ને એવું બધું ચાલુ થઈ જાય એમાં ભાઈ સાભ આ દારૂડીઓ હોય એની તો જિંદગી બગડે સાથે સાથે જે પેલા કેસ તો છે ને જેના પરીને બી જિંદગી બગડેજ ભાઈ.
હમ્મ એજ ને અને કેવું કે અત્યારે આપડે કોઈ બી સ્ટ
હમ
થી લાઈન પીતા હોય અને એટલું દારૂ નહિ ઘણા બધા એવા અહ લથ છે જે તમારે ના હોવી જોઈએ જેમ કે આપડે કહી શકીએ કે અત્યારના બાળકોને મોબાઈલ એડિક્શન છે તો એ એ બી મતલબ એટલું જ હાનિકારક છે જેટલું મોટા લોકો માટે દારું.
હા એજને ભાઈ બાળકો મોબાઈલ વગેર જમતા બી નથી એ આ બી એક જાતની વ્યસન જ છે. ઘણાને મો મોબાઈલ વગર પ્રેેશર ના હોય સવારે બોલો અમારી પી જી માં એક ભઈ છે એ સવારે મોબાઈલ લઈને જ જાય બાથરૂમ જવું હોઈને તો એમના સવારે પ્રેેશર જ ના આવે એમને બોલો.
હા હવે વિચારો કે મોબાઈલનું અને જાજુ જવાનું કઈ સંબંધ નથી તો બી એમને એ તકલીફ થઈ ગઈ છે. કેમકે આ બધી માઈન્ડમાં આપડે ઇફેક્ટ કરતી હોય આપડે બાથરૂમ જઈએ ને તો આપડા વિચારોમાં વ્યસ્ત હોય એટલે આપડું મગજ કામ ના કરે એટલે એ લોકો શું કરે ફોન યુઝ કરે એટલે ફોનમાં ધ્યાન રે ને પછી મગજમાં વિચારો ના પામે અને એમને થઈ જતું હોય. પણ એ એડિકશન ખોટું છે.
બઉ ખોટું છે ભાઈ આ આપડું તો બ ખરાબ કરે જિંદગી જિંદગી સાથે સાથે આ ફેમિલી બી ની ખરાબ ખરા જિંદગી ને સમાજમાં બી આપડી બઉ જે રેપ્યુટેશન હોય એ બી જતી રહે છે ભાઈ આ વ્યસનના કારણે તો બહુ યાર.
હમ્મ અને બીજું કેવું કે લોકોને ચા ના ચા નું બી એડિકશન હોય છે. એડિક્શન એવું જ નથી કે દારૂ નું તમને નુકસ શાન કરે ચા નું બી કરી શકતું હોય કેમ કે તમે રોજના દસ દસ પંદર પંદર કપ ચા પીતા હોય ને તો તમારું શરીર થાકી જાય એક સમય પછી.
બાકી એ તો ભાઈ એ તો હવે જો જેને જોથી ચા તો હવે સમજ આવે તો એટલું બધું એડિક્શન ના કહેવાય ચાનું તો હા એટલે અમુક લોકો પીતા હોય છે ચા એ તો બિચારા આવે ચા તો જોતી જશે સામાન એ તો બધાના.
પણ વસ્તુ એજ છે કે શરીરને નુકસાન કરે એ વ્યસન જ કેવાય ભઈ.
બરાબર બરાબર સારું સારું ભાઈ તો મારે એક ફોન આવે છે હું તમને પછી ફોન ફોન કરું હ.